હલો એકદમ મજામાં તમે કેમ છો.
બસ મને પણ સારું છે ઘણા દિવસેો આજે વાત થાય છે, આપડે
હા ચાલો ચા પીવા હું મસ્ત ચા બનાવી રહી છુ.
હા ચા તો આપણા માટે આમ જીવનનો એક મહત્વનોો ભાગ બની ને એવું લાગે નહી રોજ સવારે ઉઠીએ ત્યારે સવારે પી આપણને એમ થાય કે પેલા ચા પી લઈએ. પછી ઓફિસ માં બ્રેક પડ્યો હોય, તો એમ થાય કે ચા અથવા કોઈકને કોફી ભાવ જો તો કફી ભી લે અને આપડે તો કેવું અત્યારના ઈન્ડિયામાં તો કે મહેમાન આવે ને તો આપડે એમ જ પૂછે ચાલેસુ ઓ કે કોફી લેશો તમે એમ એટલે ચા તો બહ ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ છે લાઈફ માં અત્યારે બરાબર ને
એકદમ સાચી વાત છે, મને એમાં ઇલાયચી વાળી ચા અને ચોમાસામાં અદરક વાળલી છે એટલી બધી પ્રિય છે, કે વાત ન પૂછો. એલચી વાળી છા ઉનાળામા, પીવાનું પસંદ કરું વધારે કેલચી વાળી તો ચા ને એકદમ ઠંડક લાગે ને ચા પીની જે મજા આવે ને વ મજા ન આવે અને હાછ કોફી નો શોખ કર્યો ભાઈ કોફી માં વેનીિલા આઈસ્ક્રીમ નાખી મસ્ત કોલ્ડ કોફી બનાવવાની અને કોલ્ડ કોફીમાં થોડુંક ચોકલેટ સિરપ અને હલકી ફુલકી ખાંડ ના ખાવાની એરી ઈજ છે, કોલ્ડ કોફી પીવાની મજા આવે ને એવી હોટ કોફી માં મજા નો આવે તમ કોફી ભાવે કે નહી.
મને કોફી ભાવે પણ મને ચા ચા ભી ભાવે બંને ભાવે પણ કેવું થાય ખબર છે, કે ચા આપડે ગમે ત્યારે મળે ને જય્યારેમ ક્યાં હોય, કે આમ શરીરમાં એમ લાગે ને કે આ મજા નથી આવતી તો બસ ખાલી એક ચા પીએ ને તોમ કેવું લાગે. કે આપણે જાણે કોઈક તાજગી પૂરી દીધી હોય એમ આપણી અંદર ફટાફટ થઈ જાય ઊંઘ આવતી હોય, તો ચાપીએ તો આપડી ઊંઘડી જતી હોય ક્યારે કેવું લાગે કેક બહુ કામ હોય, ને તો કરવું હોયને મૂડ ના હોય, ને તો હું વધારે એવું જ પ્રિફર કરું કે ચા પીલો પછી છા. પાંચ મિનિટ શાંતિથી બેઠી હોય તો પછી એમ થઈ જાય કે જાણે શરીરમાં આવી ગઈ. તાકાત ચલો પાછા કામે વળગી છે, એમ અમારે ઘર બ ઘર માં બી એવું છે, એટલી ચાજ હોયને અમે બાર હોટેલમાં જમ્યા હોય. કે ઘરે જમ્યા હોય, ક્યાંય પણ રાતના રાતના બાર વાગે પણ જો ઘર આવ્યા હોય ને, તો ઘરે આવીને સૌથી પહેલાં તમારે કપડાં પછી બદલાવાના આવે પણ પેલા એમ થાય કે નઈ પેલા ચા મૂકી દ ને ચા પી લઈએ પછી બધી વાત કરીએ એમ ઘણા ને કેવું હોય. કે રાતના ચા પીએ ને તો ઊઘ ઉડી જાય ઘણા લોકો સ્ટુડન્ટ હોય નાના મતલબ કોલેજમાંને તો વાંચવા માટે ચા અથવા કોફી પીવે કે ઊંઘ ઉડી જાય પણ અમારે તો ઊંઘ ની તો વાત જ નહી પણ રાતના તો અમારે ગમે જમીન ચા જોવે જોવે જોવે જ તે અમારે ઘરે તો એવું છે બોલો તમારે કેવું છે
હા મારે અહીંયા એવું છે સવારે ઉઠીએ મસ્ત નાઈ ધોને પૂજા પાઠ કરીએ એટલે તરત ચા અને ચા ન હોય ત્યાં સુધી તેમ થાય જાણે જિંદગી બેકાર છે અને ચા ની ચુસ્કી માણતા માણતા બાર કે સૂર્યોદય ધોવાની મજા આવે પછી સાંજે બાલ્કનીમા બેસીને ચા પીતા પીતા બધું જોવાની એવી મજા આવે આકાશમાં પક્ષી ઉડતા હોય અને ઈજાની ઘૂટ જે અસર કરે ને એમ લાગે કે એંદોર એમ કેવાય ને કે નસ નસ માં વિટામિન પ્રોટીન કેલ્શિયમ બધું ભરાવા એવી સીલ થાય શાહ તો શાહ છે મને તો શાહ ને મારી પેલી પ્રેમિકા કહુ ચા વગર તો મને ચાલે જ ની તમને બંધારણ નથી ને એનું
હા એટલે એવું બંધારણ નથી પણ તમે જેમ કહો છો ને કે મને નહી તમને પણ નહીં પણ આ તમે જોઓ ને અત્યારે અમારે તો મોટા શહેરમાં અમે રહીએ તો અહિયાં પણ તમે જોઓ ને કે આમ થોડીક થોડીક એક ગલી પતી અને બીજી ગલી શરૂ થાય ને તો વચ્ચે એકાદો તો ચા નો સ્ટોલ કેવો આવી જ ગયો એમ અને એવું નહી કે ખાલી ચાનો સ્ટોલ છે કે કોઈ ભીડ નથી ભીડ પણ એટલી હોય ચા પીવા માટે જો ઓફિસ ની નીચે અગર જો ઈ આજુબાજુમાં ઓફિસ હોય ને તો તમે વાત જ ન કરો એમ ઈ લોકો લગભગ એટલું કમાઈ લેતા હશે ને કે ચા વે ચી વેચીને કારણ કેવું છે ઓફિસમાં થોડુંક પ્રેશર હોય ઓફિસમાં બ્રેક એમ ચા મળતી હોય પણ તો લોકો નીચે આવી ને ચા પી લે અથવા કોઈક તો આવી રીતના હુંને મારા હસબન્ડ તો ક્યારેક આમ નીકળ્યા હોય ને ખાલી આટો મારવા તો ચા ની ક્યારેક એવી સ્મેલ આવી જાય ને તોરા હબને એમ કે ચાલ ને આપડે ચા આપી લઈએ એ એટલું બધું એમ થઇ ગયું છે કે દુકાનો ઘરમાં તો આપડે પીએ છે પણ બાર જો દુકાન ભી જોઈ જઈએ ને તો આપણને એમ થાય ચલો ને એક વખત તો પી લઈએ એમ અ કેવું શું કેવું તમારું એની માટે
એકદમ સાચી વાત એમા અત્યારે જ્યાં મોસમ ચાલી રહી છે ને થોડુંક વરસાદ થોડુંક આમ કેવાય ગરમી વાળું વાતાવરણ એમાં તે ચા ની સાથે મેથી ના પકોડા હોય ભજીયા હોય ગોટા હોયને આ હા હા ગરમ ગરમ ચા ની ચુસ્કી ઈ જેમ મજા લેવા લઈએ એવું વાત ન પૂછો મેથી ના પકોડા ની અયા તો ખાવા ને એવી મજા આવે ને ચા પી ભયા એટલી મસ્ત મસ્ત ફીલ આવે એમ થાય કે ક્યાં ક્યાં આગળ્યું ને ક્યાં તીખું બધું આમ કોમ્બિનેશન એવું મસ્ત થાય ને ખુબ એમ કેવાય ને કે અલૌકિક આનંદ છે એમા ચા પીવાનો તમને ભાવે ગોટાની સાથે ચા ને એવું ભજીયાની સાથે
હા અમે ક્યારેક પી લઈએ પણ એટલું બધું નહી પણ તમને ખબર છે પેલા હું બહુ જ ચા પીતી તી પછી ઘરના જે વડીલ હોય ને એટલે આમ કેવું આપડે ઓફિસ એમ જતા હોય તો આપણને ઓટોમેટિક વું પડી ગયું કારણ કે નાના છોરાઓને તો આપણને આપડે બી ચા ના આપી ને આપણને બી ઘરમાં ના આપી હોય એમ ઓફિસ માં જઈ ને ટેવ પડી ગઈ કે ચા પીવાની પછી એટલું બધું પીતી હતી ને તો હવે જયારે જોબ નથી કર ને તો ઘરમાં વડીલો એમ કે કે આટલી બધી ચા અને કોફી તો ઓછું પીએ પણ એ આટલી બધી ચા કોફી સારી નહી એમ શ્વાસ માટે કારણ કે એમાં કેફિન આવે ને અને પછી કેવું થાય કે જેમ કેયો છે ને કે અમુક લોકોને ટેવ પડી જાય. કે જ્યાં સુધી ચા ના પીવે ને ત્યાં સુધી માથું ન ઉતરે આમ ચેન ના પડે એટલી બે ચેની જ રહ્યા. કરે કે આજ જે કઈ ખૂટે છે ખૂટે છે. નહી કામમાં મન લાગે કે નહી જે કઈ ભણવાનું હોય કે જોબ હોય એમાં મન ન લાગે. એટલે પેલા મને બહુ ટેવ હતી પણ પછી ધીમે ધીમે રહીનામે છે ને કે થોડીક તે ઓછી પાડી છે હજી થઈ જાય છે ક્યારેક કંટ્રોલ નથી રહેતો. પણ એમ વિચારીએ કે થોડુ જો દિવસ માં ચાર વાર પીતા હોય ને તો એની બદલે ત્રણ વાર કરી દઈએ એમ કારણ કે એક તો કેફિન દ્રવ્ય અને બીજું શું કે કોઈ પણ વસ્તુ વસ્તુની આદત જો આપણને પડી જાય ને તો એ પછી બહુ અઘરું થઈ જાય એમ. એટલે મને તે એવું છે પણ અમે થોડુંક અમારું એમ કંટ્રોલ વાળું કર્યું છે. તમે કેટલી વખત પી શકો કેટલી વાર પીવો દિવસમાં.
હું તો બે વાર પીવુ સવારે અને બપોરે બપોર મીન્સ કે સાંજનો ટાઈમ પાંચ છ વાગે અને સવારે તો વહેલા હોય જ તે છ વાગ્યા માં એ મજા આવે સવારના છ વાગ્યા ની સાંજ કરતો તો સવાર ની ચા વધારે ગમે. હા ચા નું બંધન કે ચા વગર કઈ નો ચાલે એવું નઈ ચા વગર એ ચાલે. પણ ચા ને છે ને અમુક અમુક લેવલમાં ટેસ્ટ કરવા મજા આવે છે જેમ કે પારલે જીને બિસ્કીટ ની ચાલે એવી પછી પછી મુઠિયાની આરે ચા લેવી પછી થેપલા ને થેપલા ને ચાલે એવી બધી વસ્તુઓ અલગ અલગ થાય. તેમાંય મજા પડી જાય. અને ચા ને છે ને અલગ અલગ રીતે ટેસ્ટ કરવા મજા આવે મીન્સ કે એની સાથે કોઈ એવો ખોરાક જેમ કે ખારી બિસ્કીટ છે પફ છે. ભજીયા ગોટા છે પુડલા છે. એવું બધા અલગ અલગ વસ્તુઓ ટ્રાય કરવાની મને ખુબ આનંદ આવે. અને શાહ એટલે એમ કેવાય ને કે આમ મારો પ્રિય પ્રિય તમ જ છે એની વગર ખરેખર મને ક્યારેક ચાલે નહી. પણ અતિબંધન એ નહી કે હું તારે વગર નહી જીવી શું નો ચાલે તો ચલાય લઈએ. બાકી કાળી ચા હા કાળી ચા કાળી ચા મને બહુ ભાવે. કાળીચામાં લીંબુ મધ અને આદું નાખીને ઉકાળવા ની અને પછી એની એને થોડીક ઠંડી કરીને પીવાની કેહેવાય ઓલી કોલ્ડ ટી ઈ ટાઈપ ની પીવાની એટલી મજા આવે. અને સાથે સાથે ડાઈટમાં તો ગ્રીન ટી તમે તો કદાચ ખબર જ હશે કે ગ્રીન ટી અત્યારે બધા બઉ પી રહ્યા શે કે ગ્રીન ટી નો ઉલ્લેખ થઈ જાય તમે સાંભળો હશે. કે ગ્રીન ટી પીવાથી તે બોડી રિડ્યુસ થાય. તો સવાર માં ગ્રીન ટી ને એ બધું પીયે તો એટલી મજા આવે થોડા હલકા ફુલકા ગરમ પાણીની અંદર. ટી બેગ નાખી દેવાની અને મસ્ત રીતે સવારે પીવાની જેના કારણે મેટાબોલિઝમ મસ્ત સારું. મોવલો થઈ જાય છે ફેરફાર એમાં અને પછી શું થાય કે એના કારણે આપણો આખો દિવસ છે એ રસ્તો ફ્રેશ રહે છે. એટલે ગ્રીન ટી પણ છે. સારી બ્લેક ટી લેમન વાળી પણ સારી લેમન વિથ હાની. અને આપડે નોર્મલ ચા તો પીયે છીએ. ટૂંકમાં બધી રીતે ચાલ કેવી રીતના લેવી ને એના ઉપાયો છે આ બધા બ્લેક ટી ગ્રીન ટી એડ મિલ્ક વાળી ટી તમે બીજી કઈ ટ્રાય કરીશ.
અમે તો તમે માનશો ને જો ઘરમાં તો આપડણે ટ્રાય કરીએ જ કે આપડે આદુ ના ખીચા પીએ પછી જ્યારે ઈલાયચીનો મસાલો નાખીને પીએ ક્યારેક તીખા વાળો સૂઠ વાળો નાખીએ તુલસી અથવા ફુદીના નો કઈક પાન અથવા બને મિક્સ કરીને બી નાખ્યા પછી તમે કયો શું કે આવી રીતના લેમન ટી ગ્રીન ટી બ્લેક ટી તો બધું છે જ તે પણ તમને ખબર છે. હવે તો ચા માં પણ નવી નવી ફ્લેવર આવે છે. તને ફ્લેવર આપડે સાંભળી એમતો આપણને એમ થાય ચોકલેટ ટી આવે છે, કેસર ટી આવે છે, ગુલાબ ટી આવે છે, કેરી ના ફ્લેવરની બીચા મળે છે, બોલો. અને અમને કેવું કે આવા છે, ને અલગ અલગ જાતના મતલબ એક એક્સપિરિયન્સ કરવાની બહુ મજા આવે. તો અમને એમ થયું કે ચોકલેટટીને એવું બધું કેવું હશે, પણ એમ જયારે પીધીને. અમે ચોકલેટ ટી પીધી નેતો આ આપણને એવું જ લાગે આપણને કન્ફ્યુઝ થઈ જાયકે સમજાતું નથી, કે આપણે ચોકલેટ ખાઈએ. અને પછી ચાનો ટેસ્ટ તો હોય જ તેને, એટલે એવી મજા આવે નેતો એમ થાય કે આપણને મજા આવી જાય અને એવું થાય કે, કેટલી કેટલી ફ્લેવર જે ચાના રસિયા છે, ને ઈ લોકો માટેતો કેટલી નવી ફ્લેવર છે, ભલે ફ્લેવરમાં એટલી હેલ્થવાઈઝ નથી. સારી હો એટલે એટલી બધી ના આપણેે રૂટીન આપણે એડના કરીએ, પણ ક્યારેક તમે ટ્રાય કરજો ચોકલેટ વાળી છે, કેસર વાળી છે, ગુલાબ વાળી હોય. કે અને અત્યારનાતો જાસ્મીન ટ્રી આવે છે, પછી દાલચીની. ટી આવે છે, પછી ઓલી એક કેમોમાઇન ટી આવે છેય હિબિસ્કસટી. એટલે તમે આમ જુઓને ક્યારેક કલેક્શન જુઓ નેકે હવે તો ચામાં એક. કેટલી વેરાયટી આવી ગઈ છે, નેકે આપણને ક્યારેક કેમ થાય. ત્યાંમાંથી કંઈ ટ્રાય કરી અને કંઈનો ટ્રાય કરી અને એ બધી ટ્રાય કરવાવામાં આપણને આમ જે ચાપ, પીવાનું સેટિસ્ફેક્શન મળે મળશે કે નહીં. પણ તમે એક વખત ટ્રાય કરજો ક્યારે કેવી રીતના ચાન્સ મળે ને તો પણ બહુ મજા આવી જાય આપણને, સમજાય નહી તમને એવું લાગે કે તમે ગુલાબનું સરબત પીવો છો, કેચા પીવો છો, એટલી બહુ મજા આવી જાય. તમે એક વખત પાક્કું ટ્રાય કરજો આ વસ્તુ,
પાક્કું પાક્કું આવી મેં સાંભળ્યું છે, કે કાશ્મીર બાજુ આવી ચા બને. જેમાં ગુલાબની પાંદડી માખણને એવું બધું નાખીને કંઈક બનાવે છે. પણ ઈ થોડીક અજીબ લાગેકે માખણ ને મીન્સ કે વિચારતો કરો તમે, કેચા અને એની અંદર માખણ નાખીન પીવી એટલે, કેટલી યાક અમૂલ બટર નાખીને ખાતા હોય. આઈ મીન પિતા હોય ચા એવી ચાને જોવી કેટલી વિચિત્ર લાગે, એટલે સાચું કહીંને ઈ રડક્યુલસિંગ કહેવાય થોડીક કે ચારું ખૂન કરી નાખું, માખણવાળી ચા, હવે એવી માખણ વાળી ચા પીવી એ નહીં કરતા તો સુસાઈડ કરી લેવો સારો, મનેતો એવું લાગે છે, તમે તમને કંઈ કેવું છે, મે બીજું
ના, ના એતો બરાબર છે, પણ કેવું થાય ક્યારેક આપણને કોઈક વસ્તુ ગમતી હોયના ગમતી. તો પણ સામે વાળાને ગમતી હોય. એટલે એ બધા માટે અલગ -અલગ એક્સપિરિયન્સ હોય શકે. પણ ચલો બઉ મજા આવી તમારી સાથે વાત કરીને આપડે હવે ફરીવાર મળીએ,
હા, તમે જયારે મને મળશોને ત્યારે ગુલાબની પાંદડી નાખી ચા પીવડાવીશ તમને. અને તમને લાગશે કે નહીં ગુલાબ નું શરબત નથી પણ ગુલાબ વાળીજ ચા છે, એકસેટ. તને ખુબ મજા આવશે મારા હાથની ગુલાબ વાળી ચા પીવામાં, હા, માખણવાળી ચા નઇ પીવડાવું. ચાલો આવજો, મળીએ પાછા,
હા હા
હ બાય
બાય